અ. હલો શું કરો છો મોટા ભઈ. .
સૂતો તો છું.
સુતા છો. જમવુ જમવાનું.
બાકી છે.
કેમ બાકી છો?
એમ જ.
કેમ?
એમજ? હલો. હલો.
હલો હલો.
હલો. હલો.
હેલો.
હલો.
હા બોલો ન.
શું બોલું. બોલી તો રયો છુ.
. અત્યારે મેં અને પ્રિયા પાંચ કોલ પતાઈ દીધા હવે પાંચ તમારે પતાવવાના. પાંચમો. હમ્મ.
હમ્મ.
બ હમ્મ. બોલો થોડીક મોટી મોટી ફેંકો તો ઊંઘ આવ મને.
મને આવે છે.
હાલો. ભણવા કરવું છે નહી ને ઊગાઈ જાય. મે સાંભળ્યું કે પપ્પા એ તને મારવા લીધો?
માર્યો.
હા બટ હા તમારી મમ્મી એ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
હા તમારી આ બેન તમારી મમ્મી બઉ
મને એમે બોલા પાસું બ લાગી હતોને .
બ
બોલા તો જાય ફરી એ હમ્મ ઓ.
હું તમને એક સ્ટોરી કવ. છે, ને પુરુષોત્તમ ભગવાન હતા, આ મમ્મી લોકોને ક્યા તમારું મોઢું બંધ રાખ કે મારે કોલ ચાલે છે.
પછી
તો શી કેવા પુરસોતમ માસા આવે છે ને એમાં તો એક બા બાપુજી ને હોય છે. એ ભગવાન ની બહુ સેવા કરતા હોય છે, તો એમના બા ની ને બા બધાની ઉંમર થઈ જાય, એમના છોકરો ના હોય. તો એમને એવું થાય કે આપડે બહુ રાણી દઈએ તો ઘરનું કામ કરાવડાવે. તો કંઈ બા દાદા કી કેમ આપડો છોકરો છે નઈ તો આપડે વઉ કેવી રીતે લાઇસુ, તો કે આપણે એવું કહીશું કે એક મહિના આ મમ્મીને બન મોડું બંધ કરે તો કે એક મહિના સુધી એક મહિનાનું કહી દઈશું, કે અત્યારે એક મહિના સુધી એક મહિના પછી અમે તમાર દિકરી ના લગ્ન કરાવી દઈશું, તો જે પેલા બાપુ જે હોય ને એ બીજા ગામમાં જાય છે. અ અ છોકરીસ તો એક છોકરી હોય છે, ને એ લગન કરીને આઈ જાય કે એક જ મહિના થી વાર છે કે એક મહિના પછી તો માર હસબન્ડ એલે કે માંર પતિ આઈ જશે. તો કે હું એમના જોડે રહીશ, તો ત્રણ ફેરા ફેરો એને એક ફેરો જો હસ આદમી પતિ જોડે ફરવાનો હોય ને એ પછી ફેરવે કેમ પછી એમ કરતા કરતા શું કેવાય આપ આપડે અઅ પુરસો એ આવે પછી ઘરનું કામ કરે. ભગવાન નું કામ કરે, ભગવાન નું બઉ
ભગવાન બહુ પ્રભાવ પડતા હોય એ લોકો
હા
પછી પછી હલો.
પૂજા ભાવ એ બધું કરતા હોય પછી એક દિવસ વઉ છે, ને બાજુવાળા ના ઘરે જાય. તો બાજુ વાળા ભાભી કે કે તું ત્યાં લગન કરીને એ લોકો ને તો છોકરો છે, નઈ તો તું ક્યા ના જોડે લગ ગ્ન કરીને આઈ તો એને બહુ જ ખોટું લાગે પહી એ ઘરેને આઈ ને પાછું મુસલાને કે કે બાજુ વાળા એવું કેતો હતો. સાસુ પહેલા છે, ને અને બધા જ આખા ઘર ની ચાવીઓ એને આપી દે કે અમને અમારી બહુ અમારી અંદરમાં રેન. તો જયારે છોકરો જયારે આપે ને તું એને કે કે લે આ છ સાત કઠેરા છે, ને એને ચાવ્યું પણ કે બધા કઠ ખોલજે પણ સાતમો કઠેરો ના ખોલતી તો કે સારું કે. તો પઈ એ બધા કઠેરા ખોલે તો જેમ જેમ એની સાસ સુ ઈ કીધું હોય ને એમ એમ બધું હોય સોના ચાંદી હીરા મોતી અનાજ કાજુ બદામ બધું જ હોય, તો એની વહુ ના થાય કે મારા સાસુ એ મને સા તેમા કઠોરામાં એવો તો શું છે, તે મારા સાસુ એમ તું કે ખોલતી ના પછી સાતમો કઠેરો ખોલ્યો ને તો એને એકદમ તેજ રોશની દેખાય કઠેરામાં. પછી એના જે પુરષોત્તમ ભગવાન મૂકેલા હોય એની સા એ સાત માં કઠોરામાં તો પછી જોવા ને તો એ તો આપણા જેવા આદમી જે આવે ને છોકરા નો પુરુષ પુરુષ નો રૂપ લઈ પરસોતમ ભગવાન અંદર હોય કે તમે કેમ, આ મમ્મીને કે ને મોટું બંધ કરે એનું હમ્મ, પછી પછી છે પછી છે ને તો જોવા ને તો એ હોય પહી એ દિવ્ય પુરુષ નો રૂપ લઈને ભણતાય પછી એ બોલે કે શ્રીમદ્ થી તમે કેમ કે કરવા છો સાતમો કઠોડો મારો અભ્યાસ. કે મને ખલીલ પહોંચે છે, એટલે તમે છે ને કે દરવાજો બંધ કરી નાખો મારો. અભ્યાસમાં હજુ થોડાક દિવસ. બાકી છે પછી હું કે તમારી સાથે લગ્ન કરી લઈશ તો એને આત્માને શાંતિ. થાય કે ના ના સાચું મારા હસબન્ડ એ અભ્યાસ ભણે છે, અંદર પછી એના સા એના થોડોક મહિનો થઈ યોજવામાં બે ત્રણ દિવસની વાર હોય ને પરસોત્તમ માસ બી પતવા આવે, હોય એમના સાસુ સ ઉપવાસ કરતા હોય ન તો એમની વહુ કે કે જાઓ પપ્પા કે ગામમાં માં બાપુજી છે કે ગામમાં કહી દો કે મા વઉ નો ચોથો ફેરો. મારા છોકરા જોડે અને કે છે ને લગ્ન છે આ પેલું અમારા ઘરે. પુજા છે તો તમારે બધાને જમવા આવવાનું. તો પછી ગામના બિચારા સાસુસર ડરતા ડરતા વહુ ના કીધા પ્રમાણે, કેમ કે વહુ ને વહુ જોડે તો એ લોકો જુઠું બોલ્યા હોય ને તો વઉ ને તો કે ની કે અમા છોક આપ નથી તો કે ભગવાન આપડી લાજ રાખશે, એમ કરી ને લોકો ડરતા તો ગામ વાળા એમ કે. કે હા હા જઈશું જઈશું એના ક્યાં છોકરો છે કે તો એ કે એની વૌને. કે ચલ ચલ કે એના ઘરે મજા આવશે જોવાની કેમ એમ કરીને આખા ગામ વાળા બી કે હા હા અમે આવીશું પછી આખું ગામ આવે આખું ગામ આવે ને તો એ જ પુરુષોત્તમ ભગવાન હોય ને એના એના, હસબન્ડ નું જેમ કે એના ઘર વાળા નું રૂખ લઈ ને એની જોડે લગ્ન કરવા આવે, હા, કે હું આઈ ગયો છું ને હું હવે તમારી જોડે લગ્ન કરીશ કે તો પછી, પુરુષોત્તમ ભગવાન એના મમ્મી પપ્પા ની લાજ રાખવા એમના ભક્તો ની લાજ રાખવા દિવ્ય પુરુષ બનીને લગ્ન કરવા આવે. એટલું સો રૂપિયા ચાર હજાર. એટલુ સારુ કહેવાય. તો એવું એટલે ભગવાન આપડી એવી રીતના લાજ રાખે. એ એમ બોલું. પછી તને ખબર છે ન રામાપીરની સ્ટોરી? હેલો.
હા હા રાપીર ની સ્ટોરી
કે ઠીકે. કે રામાપીર ની સ્ટોરી.
કઈ સ્ટોરીમાં ત કરો એમની બહુ સ્ટોરીઓ છે.
ગમે તે કઈ દે.
ગમે તે બટ હાલ યાદ નથી તમે કઈ કેતા હતા તમે કો.
મેં રામાપીર નું એવું સાંભળ્યું હતું કે એમના પપ્પાનું નામ શું હતું? ખબર નહીં એમના પપ્પાનું નામ શું એમને દાળી બેન કરી અને એક બેન હોય છે. તો એ એ એનું બેન હોય છે. તો એમની એમના ઉપર હા, અજમલજી ના બેટા અને શીખબર કોણના પેટા હોય છે. તો જે શું કહેવાય રામાપીર ને હે ને એમની બેન ડાળી બેન હોય ને, એમને બહુ જ આમ મદદ કરે એમ એ એમના, પેલા ધરમ ની બેન કરેલા હોય છે દાળી બેન હા, એવું હોય કે એમના જવમને. પછી એક દિવસ એમના સાસરે બી કઈક એવી હોય ને તો જાય પછી એમનો મામેરું કરે. એમના લગન કરાવે એવું બધું કરે હા રામા પીર બહુ મસ્ત ભગવાન હોય. તો માને છે ને એમને બીજો ઘરે છે ન. હમ્મ ના ના બહુ સારું કેવાય.
હમ્મ.
કેવા હમ્મ.
હમ્મ.
બોલ બોલી બીજ હમ્મ. બઝનેસ દંધ. અને એતાને પેલા બુલેટ રાજા વાળા ભ ભગવાન છે ઓમ બન્ના એમનું ખબર છે. હલો. ઓમ બનનાર હોય ને એ એના વાઈફને એમના એમના પિ એર મોકલીને આવે છે પ ખબર રક્ષામાં એમને એક્સિડન્ટ થઈ જાય એમની બુલિટ જાતે. ચાલેને ઓબના. એમાં બી બહ જ બહુ જ સારું છે અકબરમાં એ રાજસ્થાનમાં આવેલું છે. શિરોહી કે એ બાદમાં. હા તો એ જાતે બુલેટ ચાલે અને ઘરે પછી બુલેટની પૂજા થાય છે. હજુ સુધી બુલેટ ને થાય છે બોલ ઓમ ભાઈ
એ બુલેટ બી ત્યાં જ પડી છે એમને.
હમ્મ એનું સોંગ બહ મસ્ત છે. ઓમ બનના વાળાનું ગીત બહ મસ્ત બનેલો.
હમ્મ.
હમ્મ એવું એમની વાઈસને મૂકીને આવતા હોય છે પિયર .
હમ્મ.
હમ્મ બ તો કઈ નહી.
હમ્મ.
તો શુંધા માતાજી જાય છે.
ના બહુ મહિનાથી ની ગયો.
હા તો આપણેે જઈશું આપડે બે ભાઈ બહેનને બધા પ્રોણ પઈ બે ક હ હમ્મ. હમ્મ.
જઈશું થોડા પૈસાવા આ દો. પૈસા આવેને પૈ જઈશું. હમ્મ.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
સુુંતાવાલાજી મસ્ત જગ્યા થયો.
હા અ ત્યા્યારે જરવાનું બહુ મસ્ત
હમ્મ.
હ ત્યાં પેલા વાઘ આવતો. બઉ મસ્ત રહેેવાની ને જમવાની દસ રૂપિયામાં જમવાનું કેટલું સરસ મે
હ સારું ચલો હવે મકુમું.
હા ચાલ હા ટાટા ચાલ ગુડ નાઈટ હા.
કોલ તમે એન કરો.